હ હા હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સભળાય છે ને.
હા કેમ છો બેન મજામાં.
હા બસ મજામાં હો હા હા ચાલો આપડે પાછો. બસ જો નવા જો ની બસ આ નવી નવી જે હમણાં રેસ્ટોરન્ટ બધી ખોલી ને તો કે એની વાત કરીએ. હ
હા હા હા બ
આપણી ગુજરાતી ઘણી બધી હમણાં તો ઓપન થઈ છે અહિયાં એક તમને ખબર હોય તો જેઠાલાલ નામની છે અલ્ખવેરમાં છે
એ એમ કેસ કે છ મહિના થઈ ગયા કે છ મહિના થયા કે દોઢોરષ થઈ ગયું અમારા પતિદેવ કેતા ત હાલે જઈએ
હા હા ના હ હમણાં જ થાય છે એટલે અમે ગયા નથી પણ મારા ફ્રેન્ડ ને બધા કેતા તા કે નવી ઓપન થઈ છે બહુ સારી છે જા જોન એટલે હજી અમને ટાઈમ નથી મળ્યો ધીરે ધીરે પછી બધા એનો વારો લઈએે છે હ
હા મારી બેન પણ એ કીધું બઉુ સરસ છે મજા આવે એવું છે
હા હા ઓકે બરાબર હા હા
અને આ રીલ વિડીયો એ બહુ આવે છે એનું
હા હા હા એવું એ જોયું છે એક જે જેસ વાળું છે જે સમી કાફે એ પણ છે હ એ જે જે શિયામી કાફે અહિયાં જ છે આપણે સિવડી
અચછા હા
હા હા એટલે એ પણ સારું છે હા હા ન્યાં ગયા છે પણ એટલું ઠીક ઠીક છે એટલું સારું નથી હા
આપડે તો શું કે કે આપડણે ગુજરાતીને આપડણે થોડું ઘણું એ હલાવી ના લઈએ આપડણે પરફેક્ટ જોઈએ એ છેને હા હા બરાબર સરખું હોયને તો જ મજા આવે હ જોઈએ બસ હા હા ત એ જાય હ તો એ જજ ને શું કે પછી સાંજે શું બનાવવાના આજે
કાર જે મમ્મી તો આડા પ્યા છે આજે ખબર નથી બપોરે તોમે શું બનાવું તમારી કઢી ભાત
હા હા
અને રીંગણ નું શાક અને બીજું શું બનાવ રોટલી
હા હા
સવારે ભાભી ને સુકાામ આવશે બનાયા તા મગ એ લોકો કોણ હોય સાત દિવસમાં ચાર દિવસ
બરાબર છે હા હા
ખાલી છૂટા મગ અમને છૂટા લાગે એમ લોકોને ઓલા આખા ગળેલા ન ભાવમ છુટા
હા હા અમે એજ બનાવીએ છૂટા જ બનાવીએ એજ ભાવે બધાને અલા રસવાડાાગેવાણ તમને રસ વાડે ભાવે હ હા હ
એ થોડા કોળા ગળી જાય વધારે
હા હા હા અચ્છા બરાબર હા હા હા દાળ જેવા તમે બે બનાવીએ હા હા દાળ જેવા મ
અને એનું તો પછી શાકે બનાવી દેજો લસણ ટમેટું ના તોય સરસ થઈ જાય બાપેલા મગ
હા બાપે હા હા બાપે ન મગનું શાક સરસ થાય છે હા હા મેં પણ આજે જો સાંજે અમારે મેં સાંજે અત્યારે ચણા ની દાળ પલાળી છે તો સાંજે એના ઢોકળા બનાવવાના છે
હા બરાબર ચણાની દાળ ને ચોખા સવાર પલાડ્યા
ના ચોખા નહી ખાલી ચણા દારના જ વાટીદારના ખમણ છે ને આપડણે આ મેં સવારે જ પલાયડુ છે, એટલે અત્યારે હમણાં પછી પાંચ વાગે હું પાછું એનું મિક્ચરમાં કરી લઈશ અ ધાણાભાજી મરચું નેવું નાખીને અને પછી રાતના ઉતારી લઈશ હ ઈનો નાખી દઈ એટલે તરત એમાં બો આછન જરૂર ના પડે હા બો સરસ બને એકદમ પોચા
અને દરદરા બનાવ નાખીને
હા દરદરા દરદરા દરદરા બો બો બારીક ની થોડુંક દરદરુ રા ખીએને એટલે સરસ થાય પછી મીઠુંને ખાંડ આપણેે થોડીક નાખી
કેવી તે
હા ના આપણે ઢોકા જેવા જ આપડે ઓલા ખાટા ઢોકળા નથી બનાવતા અ એના જેવા પણ એકદમ ફૂલે સરસ ફૂલે સરસ
ફૂલે સરસ મને વળી ખમણ ન થ મને ખમણ ભાવે ઢોકલા તો અમે ચણા દાળ લઈ અ ચોખાના બનાવીએ
બરાબર છે, હા હા. હ એટલે ખમણ છે, ને ઈ અલગ ખમણ હા
ચણાં લોટનુ ઈ નથી આવ
એ બી તો મને મારાથી બો સારું નથી બનતું કેમ એમાં છે, ને લીંબુ ન ફૂલજી નાખીને એનો માપ સરખો જ હોય એટલે આપણાથી છે, ને એમાં મિસ્ટેક થઈ જાય કે ક્યારેક વધારે થઇ જાય ક્યારેક ઓછા થઇ જાય એવું થાય
હ મારા મમ્મી માસી બધા ખમણ સરસ ઉતારે ને અમે બે પાંચ વ ખત જોયું હશે લગ્ન પેલા લગ્ન પછી ત્રણ વાટકીઓ લે એકમાં ખાંડ એકમાં સો આ લીંબુના ફૂલ ને એકમાં સોડા ત્રણે સરભર એટલી એટલી વાટકીમાં ત્રણેય વાટકીમાં સેમ પાણી લીએ અને અહિયાં બસ ચણા લોટમાં પાણી ના
હા હા હા.
પણ આપડે આહીંનો લોટ અને ત્યાં લોટમાં ફરક પડે છે, હું પછી અહીંથી ઉ જ કેટલું ઉચકી જવાનું વરસમાં ચોળા લોટ ના જાને
ન ન ચાલે
એટલે અમે તો આ લઈ લે જે હોય એમ ત્યાં જે મળે એટલે એમ કે છે, કે તારા લોટમાંય ફરક હસે લોટ તો આપડે ફરક જ છે, જો આપડે
હા હા હું છે, ને સમ્રાટ અહિયા થી તમારે લેવ સમ્રાટ નો લેવાનો હરિદાસમાંથી સમ્રાટ નો એ બો મસ્ત આવે છે.
હા અચ્છા અમે પછી પા જે કયુ લેતાતા ચાર અક્ષર નું નામ છે, રાજધાની
હા રાજધાની છે, હા એ પણ સારું આવે રાજધાની આ
એટલે ઈ અમે જાડો લઈ આવીએ બેસનના લાડુ બનાવે ને મગસના તો લઈ આવયે ખાસ હરિદાસથી હા એ લગભગ લઈ આવતા તા પેલા દિવાળી અને હવે તો અમારી બાજુએ ફૂડ ચેન છે, એટલે ત્યાં સરસ મળી જાય ચો દિવાળીનું એ સામાન લેન હોય ને અમારા વિસ્તારમાં જ પણ
બરાબર છે, હા હા
ત્યાં અહિયાંય બધું સરસ અહિયાં લોટને બધું સસ્તા છે, અમારા વિસ્તારમાં બાકી જે આપડે જો શણગારની વસ્તુઓ અને દીવાઓ છે, ઈ હરિદાસ કરતાય મોંઘા છે.
હા હા બરાબર છે.
કેટલી બધી હવે તો હરિદાસ માં તો આપડે કેટલી બધી ઓલી રાખે છે જાત જાત દીવાઓની બધી દીવાઓના બધા નમૂનાઓ. તોરણ ના નમૂનાઓ એટલા હોય નહી. બે બે નમૂના રાખે છે અમારા વિસ્તારમાં જે છે ને હમ પ્રાથમિક શાળા પાસે અમારી વિસ્તારમાં.
હા હા બરાબર છે.
તો ત્યાં તો બે બે નમૂના નાખે પણ હરિદાસ કરતાય મોંઘું તો તો આકરું લાગે. હરદાસ જ જતા પણ નોટબોર્ડ તો ત્યાં નીચે એ લોકોને ચકી જ છે. આપડા ચડીએ તો એ લોકો લોકોની અંડરગ્રાઉન્ડમાં ચકિત છે એટલે બાજરી લો ઘઉં નો જાાડો અ એટલે બધા જાતના લોટ છે એટલે આપડે તો આટલો જ વપરાતો બાજરીનો ચણાણ ને ઘઉંનું બીજું તમારે કઈ ખાસ હ ઘણા લોકો અહીથી રવો લઈ જાય ચણા લોટ લઈ જાય આખું વરસ કેમ હાલતું હશે ભગવાન જાણે.
બધા બધા બોઉ લઈ આવે છે એવું બધું આખું વર્ષ ના હાલે આપડે થોડુંક તો પૂરું થઈ જાય તરત જ.
મારે તો એમને વજન થઈ જશે અને હવે તમે આ મા દીકરા જાશું ને. એટલે જો ગઈ વખતે હમણાં લગ્નમાં આવતા ને માયપુ નને મેું નજ તું મારા ઠસાઠસ ભરીને.
હા હા.
હ એટલે જે થાય સાહીઠ પચાસ પંચાવન જેવું હોય પછી કારણ કે જૂન જુલાઈ માં આવ ઓમ વર્સે વર્ષે આવતો હોય. પછી ત્યારે કેવું થયું તું જૂન જુલાઈમાં ત્યારે અ મારા પતિ ના એટલે મારું આખું સેટઅપ હતું અને મે એક જ ટીકીટ ત્રીસ કિલો નો વજન લીધું એક ખાલી હેન બેગ વાડી લીધું ટોટલ મારે ત્રીસ કિલો વજન હતું. તો તો મેં સેટઅપ કર્યું હતું યા બે બેગ હા બસ પંદર પંદર કિલો પતિ એક ઓફિસ માંથી કોઈને ત્રણ કિલો નું વજન છે તમે કીધું હા હું પચીસ છવીશ ભરો એ ત્રણ કિલો નું એ રીતનો આખો એનો ખાચો રાખ્યો હતો તો એ ભાઈ એ પાંચ સાડા પાંચ કિલો અને એ ભાઈ ત્યાં ત્યાં એઈ ભાઈ ત્યાં મારા પતિની ઓફિસ અને એના કાકા ના છો કરો આપી ગયો અને ઘરે રસ્તામાં તો શું કવ રસ્તા મળ્યા અને આઠ શૂઝ ના ત્રણ બોક્સ ખો બાપરે હવે મને તો શાં તિ થય છે અને પછી તો મારા પતિ કે બાપરે પછી ગમને એકરું અને પાંચ સાડા પાંચ કિલો તો ખરી પણ એની જે જગ્યા રોકે ત્રણ સૂઝના બોક્ષ બીજા ના હોય તો આપણેે ખોલવા નાજ નઈ જગ્યા કેટલી રોકે આઈ થી એક સાડાા ના હતા ભાઈ સફેદ કલર ના પછી તો ખોલવા પડ્યા પછી તો હું બહુ હેરાન કે ગયા વખતે તો મારા પતિ કે તું પણ કેટલી વાર બોલીશ ઈ વસ્તુ મેં કીધું મને આકરું લાગ્યું પછી છે તે મેં શું કર્યું ત્યાં મને એમ કીધું કે તમારે બાર હજાર કે પંદર હજાર ભરવા પડશે.
અહહ.
તો પછી મેં તરત તો વળી ગય જ કારણ કે બીજા લાઈન માં ઉભા હોય મેં કીધું કે હું નિર્ણય લઈને આવું એમ વળી ગય મે એટલે હવે શું મેં એક જ લગે જ લીધું હતું કે મારે કઈ નતી ખરીદી કારણ કે મને ટાઈમ ના હોય એટલે થોડાક દિવસ માટે હતી અને અહીં આપડે તું લઈએ જ છ લુલુ માંથી મેસ્ટોમાંથી
હા હા હા એ તો છે એજ હા મળે છે બધું મળે છે. ને એ સેમ ભાવનું જ થઈ જાય છે કોઈ ફેર ઝાઝો નથ પડતો. પણ આ બધા એ છે ને મોહ બહુ છે બધાયને.
હા ગઈ વખતે મેં એક જ લ પછી છે ને વળીને પાછી બે મીનીટ ઉભી રહી. કે હવે હું કરું શું અમુક વાળ મૂકીને આઈ ના જાય કારણ કે આપડી સવાર મારે પાંચ સવા પાચ ની અહીંથી બુધ આવી હોય.
હા હા.
ઓહ એટલે અમે કેક તમે રવાના થાવ ઊંઘ ના બગાડો પછી તો હુ પાછ આમ ફરી કે મેં છે ને એક લગેજ લીધું જ નથી તો તમે મને લગેજ લેવા દેેશો એટલે આ શીખવા જેવી વસ્તુ મળી કે તમે મને ત્રીસ કિલો લેવા દો ને એના પૈસા બોલો ને પછી મારે ઈઝી થઈ ગયું. કે જે મેં સામાન નતો લીધો ને ત્રીસ કિલો જયારે ટિકિટ કરાવી ત્યારે એકની તો મેં પછી અઢારસો રૂપિયા આપ્યા એટલે મને આખું બત્રીસ કિલો મળ્યું. તો આ વધી ગયું તું ઈ નાખી દીધું એક હાથમાં હેન્ડબેગ હતી એ નાખી દીધી પણ રાહત થઈ ગઈ કે પંદર હજાર કેવી રીતે ભરુ ને સામાન ક્યાં નાખું. એવું થઈ ગયું એટલે ઈ શાંતિ થઈ ગઈ. એટલે પછી આ ગયા જૂન જુલાઈ ની વાત છે એટલે હમણાં લગ્નમાં આઈ ને ત્યારે તો અમે થોડાક દિવસ અને લગ્ન ની બહુ ખરીદી કરી પછી સાદી ખરીદી કરવાની ખાલી વાપરવાનું વાપરવાનું એવું થય ગયું.
હા હા હા હા એમાં તો બહુ આપડે લગ્નમાં તો બહુ ખર્ચો થઈ જાય એ તો વાત જવા દેઓ.
હા અમાર તો પાછા તે કેટલા વર્ષે લગ્ન હતા એક લગ્ન ઘરના ઘરના પેલા ગ્યા એ કોરોના એટલે પછી અમે આગળ વખતે જૂન જુલાઈ તો આ વખતે એવું થયું પછી આ વખતે તો એટલુ ઓવર થાય. કયરુ જ નહી પચાસ બાવન થયું હાથ થી જ જોઈ લીધું હાલસે મારે વધારે નથ કરવું એવું હશે તો હું હેન્ડ બેગ એક નાખી દઈસ. કારણ કે રસ્તો આપડો લાંબો ને જાતા પછી છ થી આઠ કલાક મુંબઈ ક્યાંક બેગ ફેરવ્યા કરીએ છે.
હા હા હા એ તો છે જ તો એટલે
અમે જયારે જોયો હતો ને ત્યારે જ મને આમ નિર્દોષ ચહેરો કે બેનની જોડે વાત કરીશ ને બેનને આમંત્રણ આપીશ મારે કીર્તન માં છે આપડે ભાઈ બે ત્રણ વાર જ મળ્યા છે. ખાલી હે ને ચહેરા ટુ ચહેરા વાઈબ્રેશન સારા મળ્યા છે.
હા હા બે વખત મયળા તમે બેઠાતા બાજુ બાજુમાં. હા એટલે મેં પૂછ્યું હું તમ ગુજરાતી છો એટલે
હા આપડે આપડે આ ચાકોફી વાળા જે બિલ્ડીિંગમાં મળ્યા હતા.
હા હા હા ત્યાંય મળીયા હતા તમે આવ્યા હતા એને ઘરે
એટલે તમારો ચહેરો ને તમારું હાથ છે બિલકુલ નિર્દોષ ને આપડે વાત થઈતી કે ગુજરાતી ગુજરાતી એ રીતે. એટલે જો હવે આ વાઈબ્રેશન હશે તો આપડે આટલી બધી વાતો ફોન ઉપ
હા બાકી ત તો આ ફોન ઉપર થાય છે. બાકી તો મળવાનો તો અત્યારે ટાઈમ નથ હોતો કોઈને ત.
કીર્તનમાં પણ એ થોડીક વાર મળીએે બાકી એમાં તો પછી ઈ ઝાજી વાત ના થાય કીર્તન માં.
ના ના અહીંયા તો પછી બધું ચાલુ હોય પછી એટલે જયારે આ ભોજન કે જે હોય નાસ્તો પાણી ત્યારે. મળીને કોઈ ન જો વાહન વ્યવહાર નું ગાડી આવી જાય એટલે માજી તે દિવસે ભાગવા માંડે. કે મારા પતિ લેવા આયવા છે ન તો હું તો રોકાઉ મસ્ત.
હા હા એ તો છે એજ તો ત્યારે એને પીઝા તો એવું બધું મગાવ્યું તું આપડે ત્યારે મળ્યા તા હા.
હા. ચલો સારું લાગ્યું હવે કપાઈ જશે.
હા હા હા ઓકે ઓકે પછી પાછા કરીએ. હા હા ઓકે ઓકે.
આવજો.